હા પિંક હા પિંકી. હા બસ મજામાં આજે આપડે વાત કરશું. ફેશિયલ બ્લચિંગ ઉપર તે ફેશિયલ કરાવે છે તું
હા ક કરાવું છું પણ દ રેગ્યુલર નથી કરાવતી છ મહિના નામાં એક વાર કા તો કોઈ પ્રસંગ હોય તહેવાર હોય તો જ કરાવું છું.
હા હા.
પણ એકચુલી માં આપણે મહિના મહિને સ કરીએ. ફેશિયલ આમ તો બેટર છે આપણા સ્કીિન માટે કારણ કે ફોર્ટી પ્લસ હોઈએ ને. એટલે સ્કીન માટે રેગ્યુલર ફેશિયલ સારું કેહેવાય મહિને મહિને જે આપડણે કરાવાઈએ પાર્લર માં જઈને કારણ કે જે આપ બીજાનું આપણે ફેસ ઉપર જે મસાજ કરે આપણા આંગણે આપણા ફેસ ઉપર પછી બીજા ન આપડી આંગળી ફરે એટલે અ વધારે સારું રહેે આપડી સ્કીન વધારે ટાઈટ કરે.
હમ્મ. કયુ અ સ્પેશલી કયુ કરાવે તારા ફેસ પર.
આમ તો હું ક્લીનઅપ કરાવું પછી ગોલ્ડ નું કરાવું ડાયમંડ નું કરાવું એ બધા અલગ અલગ રુમ મને એવું લાગે કે ના કરાવવાનું છે સૌથી બેસ્ટ આપણા સ્કીન માટે પપૈયા નું રે.
પપૈયાં નુ કર.
સૌથી સારું રે ઇ.
હમ્મ.
કે પપૈયાં નુ જી આપડી જે ફ્રૂટ સ્પેશિયલ આપણે જે કરાઇ એના ફ્રૂટ્સ ના બધા બેનિફિટ્સ આપણને મળી રહે.
બરાબર પપૈયુ તો બહુ સારું ફેસ માટે.
હા.
પપૈયું ફેસ માટે બી સારું અને આપણા સ્ટમક માટે બી બહુ સારું હોય છે, પણ ઘણા બધા ફ્રૂટ્સ એવા હોય છે જે ફેસ પર લગાડીએ ફ્રૂટ્સ જ. નહી ઘણા બધા વેજીિટેબલ્સ ભી લગાડાય ફે ફેસ પર. અ જેમ કે ટમેટું કાકડી
તમે આ ટમેટો અને કાકડી જો ફેસ ઉપર મા ઘસો ને તો એના આ એની બધી. જે કાળાશ હોય ને એ નીકળી જાય છે. અ ઓલા ફોલ્લી ના ડાગ હોય એ નીકળી જાય છે. અ મને યાદ છે કે હું જયારે એકદમ યંગ હતી અ કોલેજમાં હતી અને મારા ફેસ ઉપર બહુ બધી ફોલ્લી થઈ જતી હતી કાળા કાળા ડાક થઈ જતા હતા. તો મને એ જે સલાહ આપવામાં આવતી હતી કે ભાઈ ટમેટુ ને. અ કાકડી છે એ છોલીને તારે રોજ એકવાર અ એનો મસાજ કરી દેવાનો
હમ્મ. ટમેટા પર તમે જો સાકર નાખીને પણ જો એનું સ્ક્રબ કરો ને તો અ આપણે તો સ્ક્રબ પણ સારું થઈ જાય આપડી જે. ડેડ સ્કીન હોય પેલી એ બધી ત્વચા બધી ખરાબ એ બધી નીકળી જાય છે. તો એ પણ બેસ્ટ ઓપ્શન રહે છે, આપણી માટે.
બરાબર છે.
એ ફોર્ટી પ્લસે હંમેશા આ બધું કરાવવું જરૂરી છે.
હા બરાબર છે પણ ફોર્ટી પ્લસ થાય એટલે આપણને અ ફ ફેશિયલ ફેસ ટાઈટ ફેસ સ્કીિન ટાઈટ બી કરવાની હોય. અને ફેસનો જે ગ્લો હોય એ બી એઝ ઇટ ઇઝ રાખવાનો હોય એટલે એમાં બી. ઇમ્પ્રુવ થાય એના માટ. તે આપણે દર મહિને કરાવવું જોઈએ એવી સલાહ પાર્લર વાળા આપતા હોય છે, આપણને ફેશિયલ થી ખરેખર મેં જયારે જ્યારથી સ્ટાર્ટ કર્યું છે, કે ફેશિયલ દર મહિને એક એક વાર મહિનામાં એક વાર તો કરાવી જ લઉં એમ તો મારા ફેસ પર ઘણો ફરક દેખાય મને કારણ કે એ લોકો ઘણી બધી ક્રીમ યુઝ કરે સ્ક્રબ ઘણું બધું યુઝ કરે એ લોકો અને મસાજ કરે તો બધી બધામાં જ પાંચ પાંચ મિનિટ તમસાજ કરે આપણામાં પેલા તો કઈક સાદી ક્રીમ હોય પછી જેલ હોય પછી સ્ક્રબ હોય અને પછી અ ઓલ શું આપે સ્ટીમ આપે એ લોકો આપણા ફેસને
બરાબર છે, એ તો પણ એ પણ આપણી સ્કીન માટે બહુ સારું રે આપડે આપડી બધી અંદર જે સ્કીન ડેટ સ્કીિન હોય ડાર્ક સર્કલ હોય જે બધું ઘણું બધું ફેર પડે છે, આપણને આમાંથી એકદમ ફેસ પર એકદમ ઇન્સ્ટન્ટ ગ્લો આવી જાય છે,
હા હા ફેસ ક્લીન થઇ જાય છે, હ પણ
હા એકદમ બઉુ સરસ થાય છે, એકદમ ફીસ એકદમ આપણે ક્યાક બહાર ગયા હોય ને તો એવું લાગે એકદમ સ્કીન આપડી ફ્રેશ લાગે
હા અને અને મને તો છે ને હું થ્રેડિંગ કરાવું ને આઈબ્રોઝ ને અને અપર લિપ્સ નું થ્રેડિંગ કરાવો એટલે તરત મને બીજા દિવસે ફોલિયો ફોલિયો નીકળી જાય છે. પણ હું થ્રેડિંગ સાથે હું ફેશિયલ કરાવું છું ને તો મને એક પણ ફોલ્લી નથી થતી.
એ નવાઈ લાગે છે મને એ નવાઈ લાગે છે.
ના ના આ સાચી વાત છે એક બી ફૂલ્લી નઈ નીકળે મને પેલા હું ખાલી થ્રેડિંગ કરાવતી હતી અને ફેશિયલ બ્લીચીંગ તો પ્રસંગે જ કરાવતી હતી પણ જ્યારે બી થ્રેડિંગ કરાવ એટલે મ બે ત્રણું ફીલિયો ફૂટી જ નીકળે ને એક જગ્યાએ તો મેં થ્રેડિંગ કરાવ્યું ને પિંક તો ત્યાં આંગળી તો મને બહ બધી ફોલી થઈ ગઈ ખબર નઈ કઈ રીતે એને નોર્મલી જ થ્રેડિંગ કરેલું હતું પણ બહુ બધી ફોલિયો થઈ ગઈ હતી. ટલી ઓલી પર્સ નીકળે ને ઓલી વાહાઈટ ફોલ્લી થઈ ને એવી થઈ ગઈ હતી. મને હવે શું કર્યું એને મ મને નથી ખબર પણ જરૂર કરતા વધારે જ મને ફોલિયો થઈ ગઈ હતી. પણ હું થ્રેડિંગ સાથે હું ફેશિયલ કરાવું તો મને ોલી નથી થતીંગ પછી મારો ફેસ બી સારો લાગે છે.
સાચી વાત છે ખાલી આપડે આઈબ્રો કરાવીએ ને તો પણ આપણો ફેસ બઉુ સરસ થઇ જાય છે.
હા
આઈબ્રો કરાવવાથી પણ એકદમ ફેસ સરસ છે પણ સ્કીનને જો ટાઈટનિંગ લાવી હોય ને તો આપણે ફેેશિયલ કરવું જરૂરી છે.
હા બરાબર.
એટલે મહિને મહિને હું તો કરાવતી પણ મને શું એકચુલી મારા જોબ ના લીધે મને ટાઈમ નથી મળતો એટલે હું મહિને મહિને નથી કરાવતી.
બરાબર છે.
કોઈ પ્રસંગ હોય ત્યારે તો અચૂક કરાવું પપૈયા નું કરાવું ગોલ્ડ નું કરાવું છું ડાયમંડ નું કરાવું છુ દરેક અલગ અલગ કરાવી દઉં પણ સારું રે આપ ફેસ આમ ટાઈટ રે આપડો એજ ના દેખાઈ આવે કારણ કે શું ફોર્ટી પ્લસ પછી આવક વખતે આ આપડે તો બધા કેવું હોય છે બઉ વધારે પડતું ટેન્શન સ્ટ્રેસ હોય છે. એના લીધે આપડે આ બધું કરાવવું જરૂરી છે.
હા બરાબર છે રેગ્યુલર બી આપડો ફેસ સારો રાખવો જરૂરી છે. આપડે કામ પર જઈએ તો આપણો ફેસ સારો દેખાવવો જોઈએ.
હા બરાબર છે બહ સારું રે એ બધું આપડે અત્યારે તો ફોર્ટી પ્લસ ના લોકોને બધું ઘણું બધું સારું હોય છે.
હા આ આ સારું હોય છે, પાર્લર વાળા હંમેશા ફોર્ટી પ્લસ થર્ટી પ્લસ થાય ને એટલે કહી જ નહી કે ભાઈ હવે તમારે મહિને મહિને કરાવો તો વધારે સારું મહિને ના બે બે મહિને ત્રણ ત્રણ મહિનેી કરાવો રેગ્યુલર કરાવો એમ. ખાલી પ્રસંગે નહી કરાવો.
સારું રે છે, પણ બહુ સારું રે છે, ફેશિયલ કરાવું આું કર આપડું આખું લુક જ ચેન્જ થઈ જાય આપણું આખું વ્યક્તિત્વ ચેન્જ થઈ જાય આપણું આપને કો આવે આપ જો આપડે બધું કરાવએ ને તો કારણ કે આપણ ફે છે, એટલે સામે વાળા સાથે આપણે ડિસ્કશન પણ બહુ સારી રીતે અને કોન્ફિડન્ટલી કરી શકીએ.
હમ હમ બરાબર છે.
સારું રે છે, આ બધું કરાવવું જોઈએ હવે મને પણ એવું રી વિચાર આવે છે, કે ચલો હું પણ કરાવું પણ મારી પાસે ટાઈમ તો નથી એટલે હું કઈ કરાવી નથી શકતી.
હા હા પેલા મારી પાસે બી એજ પ્રોબ્લેમ હતો ટાઈમ પણ નતો ટાઈમ ક્યાંથી કાઢું એમ થતું હતું. એટલે ફટાફટ ખાલી આઈબ્રો કરાવીને આવી જતી હતી હું પણ હવે ધીરે ધીરે મેં શરૂ કર્યું છે, કે નહી દર વખતે મારે કરાવી જ લેવું જોઈએ તો હવે મારો ફેસ ઘણો સારો દેખાય છે.
સારું લાગે આપ હા ફીસ આપડો ટાઈટ આપ સ્કીન આપણી એજ ના દેખાઈ આવે કે ચાલ આપણી ઉંમર વધી ગઈ છે, પચાસપ થઈ ગયા છે, આપડે તો પછી આપડે આ બધું કરાવવું જરૂરી છે
બરાબર છે
બહુ સારું રહેે છે, આ બધું મને ઘણાાય સલા પછી સાથે સાથે આપડણે પછી વિટામિન પણ લેવા પડે અંદર જોડે જોડે સર ઇન્ટરનલ આપણેે જે અંદરનો જે ખોરાક હોય અંદરના ગ્રોથ માટે પણ આપડણે ખોરાક લેવો જોઈએ
હા એ તો વિટામીન્સ ને બધું ઓછું થઈ જાય એટલે એના માટે બી આપણે ખોરાક ખોરાક પર ભી ધ્યાન આપવું પડે પણ આ તો સ્કીિન નો બહારનો જે ચહેરો છે, એ ક્રીમ થી ને ઓલ સ્ટીમ થી સારું થઈ જાય છે.
પણ અંદર થી ગ્લો લાવવો હોય ને તો ખોરાક બહુ જરૂરી છે, સવારે તમે ઉઠીને નવ સેકા પાણીમાં તમે ચમચી ઘી નાખીને પીવો ને નયણા કોઠે બ્રશ કર્યા વગર તો આપડી સ્કીિન માટે બહુ સારું રહે છે, સ્કીિનનોો ગ્લો વધે છે, આપણું પાચન શક્તિ પણ આપણી સારી રહે છે. આપણને પેટ પણ બરાબર સાફા આવે બધું બધા ઘણા બધા બેનિફિટ્સ છે, એના
હા હા અ મેં છે, ને હમણાં જ ઇન્ટરનેટ પર યુટ્યુબ પર જોયો એક વિડિયો એક ભાઈ એવું કહી કે તમે કોફી છો ને કોફી ની અંદર એલોવીરા મિક્સ કરીને ફેસ પર લગાડો પછી કોફી અંદર દહી નાખીને ફેસ પર લગાડો મસાજ કરો એટલે આવું કોફી સાથે અલગ અલગ અલગ ઇન્ટિગ્રેટસ નાખી અને તમારા ફેસ લગાડો એટલે બધા પ્રોબ્લેમ તમારા દૂર થઈ જાય એમ કે કોફી સાથે પછી એજ ભાઈ ન છે, ને બીજો બી મેં જોયો હતો એમાં એણે કીધું હતું કે અ ફટકડી આવે ને ફટાકડી એનો પઉડર કરીને અલગ અલગ વસ્તુ સાથે મિક્સ કરો અને પછી એને ફેસ પર લગાડો
ફટાકડી તો હું પણ ક્રશ કરીને રાખું એકદમ પાવડર જેવું અને પછી એને મુલતાની માટી જોડે અંદર અંદર એડ કરું થોડું દહી નાખું છું અને પછી થોડું એલોવેરા જેલ નાખી અને પછી બરાબર મિક્સ કરી અને એ ફેસ ઉપર હું દસ પંદર મિનિટ દઉ છું
હા હા
તેમાંથી પણ આપણે શું ફટાકડી આપણી સ્કીિનન કરે એટલે એ બહ સારું છે, આપણી ફટકડી માટે એ વસ્તુ બહુ સારી વસ્તુ છે, આપણને જો બગલમાંથી સ્મેલ આવતી હોય ઘણા લોકો બાજુમાં ઉઊભા હોય તો પણ કેટલી સ્મેલ આવતી તો તમે ફટકડી લગાવો મુલતાની માટી સાથે તમે એડ કરીને તો પણ સ્કીન પણ ફેર થાય અને પ્લસ તમારે પસીનો ના થાય અને પસીના લીધે તમારે વાસ પણ ના આવે.
હા હા જેને પસીનાની સ્મેલ બો આવતી હોય ને ખરાબ રીતે એ લોકો એ જ્યાં પસીનો થતો છે ને ત્યાં ફટકડી એક વાર ઘસી કાઢવાની તો એ લોકોની અ અ જે પરસેવાની જે સ્મેલ હોય ને એ નથી આવતી બંધ થઈ જાય.
સ્કીન પણ છે ત્યાં બ્લેક સ્કીન થઈ ગઈ હોય, ડેડ સ્કીન હોય બધી એ બધી સાફ થઈ જાય છે અને સમે સ્મેલ નથી નથી આવતી ઘણી જરાય પણ સ્મેલ નથી આવતી.
હા હા આ ફટકડીનો હું પ્રયોગ કરી જોઈશ.
હા મેં મેં અનુભવ કરેલો છે મેં પોતે મારા પર યુઝ કરેલું છે. પછી જ મેં હું બીજાને કવ છું કે ના ભાઈ આવી રીતના કરો બો સારું રે છે આપડે નાતા હોય આપડે નાતા નાતા પછી આપડે ફટક ફટકડી અને જે મુલતાની માટી છે અને થોડું ગુલાબ જળ અંદર નાખવાનું તો વધારે સારું રય. અને પછી દ લગાવી રાખવાનું જ્યાં સુધી આપડે બીજા મોડું બોડું ધોઈએ, માથું ધોઈએ. ત્યાં સુધી આપડે સારું રે અને પછી પાણીથી સાફ કરી દેવાનું.
હા એટલે કાળું કાળું નીકળી જાય કેમ આપડા સ્કીન પરથી ઓકે ઓકે.
સારું રેય છે આપણ ને સ્મેલ નથી આવતી, પસીનો નથી નથી થતો જે પસીના થી બગલ આપડી જે કપડાં ભીના ભીના થઈ જાયને એવું નથી થતું.
હા હા.
પછી તમે મોજા પહેરો છો તો મોજામાં પણ તમે એવી રીતના પેલા કરી શકો કે ચલો થોડો ટેલ્કમ પાઉડર લગાવો કે તમે ફટકડીથી તમે સેજ પગ પર ઘસી કાઢો. તો મોજા બુટ ને મોજા આપડે પહેરતા હોઈએ તો ઘણા લોકોની બો ગંદી સ્મેલ આવતી હોય તો એવું બધું ના થાય.
ઓકે સારું સારું તો આ પ્રયોગ કરવા જેવો છે હું ડેફિનેટલી હું હું ડેફિનેટલી આ ચાલુ કરીશ કરવાનું. હા કોફી ભી બો સારું પડશે. કોફી વાળ માટે બી સારું છે અને કોફી ફેસ માટે બી સારું છે. પછી એલોવેરા બી વાળ માટે બી સારું છે, ફેસ માટે બી સારું. છે એટલે મીન્સ એનાથી ફરક પડે એમ. કાલે હું છે ને અ ઓલું કરવાની છું કાલે સન્ડે રવિવાર છે ને. તો દહી અને એલોવીરા ને મિક્સ કરીને વાળમાં લગાડવાની છું. એનાથી ઓલું શું કેવાય
સિલ્કી રેય, સાઇની રેય.
સાઈની રેય. હા સાઇની થઈ જાય તમારા વાળ.
હમમ સ્ટ્રેટનિંગ કરાવવાની જરૂર ના પડે.
ના ના ઓલું કરાવે છે ને બધા. બાફ લેય ના ના સ્ટ્રેટનિગ એનું શું એક નામ છે પણ યાદ નથી આવતું.
હા હા.
હા એ મીન્સ એવું એ થાય એમ.
સ્ટ્રેટ થઈ જાય.
ના ના સ્ટ્રેટ નય સ્ટ્રેટ નય થાય આનાથી.
એ પણ ઘણું સારું રે છે આ બધા ટ્રીટમેન્ટ જો આપણે નેચરલી ટ્રીટમેન્ટ કરીએ પેલા કેમિક કેમિકલ વાળું કરયે એના કરતા બેટર છે તમે નેચરલ ટ્રીટમેન્ટ કરો.
હા હા.
કારણ કે એમાં શું બેનિફિટ વધારે છે નેચરલ માં આપણે વાળજલ્દી ખરાબ નથી થતા કારણ કે પેલા તો શું તમે આપડે જઈએ એટલે કેટલા બધા જા. જતા કેમિકલ
હા કેમિકલ વાળું જ હોય ને છેલ્લે વાળ ખરાબ જ થાય છે.
વાઈટ જ થઈ જાય છે તમે જો તમે હબાડમાં તમે પેલું કરાવો છો પેલું. અ હ હેડલાઈટ કરાવો છો.
વાડમાં તમે પેલું. શા પેલું કરાવો છે ને બધા જે બ્લીિચિંગ જેવું કરાવે છે. એવું કરાવે છે ને એમાંથી તો વાળ હાઉ સફેક્ટ થઈ જાય છે.
હા હા એ બધા ટ્રીટમેન્ટ નહી કરાવય ઘર ઘરથું જ સારા પડે
હા બેટર રે બહુ સારું રહેે છે એમ જે તમે. ઘરે મહેંદી લગાવો તો મહેંદી ની અંદર પણ તમે મીઠા લીમડાના પાન નાખો.